હલો કેમ છે.
મજામાં તમે કેમ છો.
મજા મજા.
બીજું કઈક બોલો જય માંગ તમે.
જયમાં જયમાં તમે.
હા જયમાં.
સું જાઈમાં.
મેં કે આ આજે મેં સમોસા અને. દાલબટી એવું ખાધું.
બરાબર.
ના તમે શું જઈમાં.
આત ખિચડી કડી સાક રોટલી.
હા તો પછી કાલે તમે કોલેજ આવવા ના.
હ વરસાદ બહુ જેવા આવ્યા ખરે તો હું જેવું કરી હવે કાલે રજા રાખી દીધી તો.
મને તો નથી લાગતું કાલે પાર ત્રણ દિવસની વરસાદ ની અગાહી પણ છે ને.
હા એ જુ છે.
હા. તમે તમને કધ કાલે કોલેજ આપડે જયારે ચાલુ હશે તો તમે આવશો ને.
હમ હમ તો તો પાખું આવીયાને.
હા કાલે હું પણ આવીશ કાલે. આપડે ખબર અમણે. આપડા વલસાડમાં ન્યુ એટલે કપડા કપડા શોપિંગ ની. દુકાન ખોલી ખુલી છે કપડાની શોપ નથી ખબર.
કંઈ બાજુ.
અહીયાંયા આપડા ટાવર પાસે. આપડા ત્યાં દશામાં આવવાની છે ને. તેના ઓફરમાં.
બરાબર.
તમારો શું વિચાર છે? કાલે શોપિંગ કરવા જઈએ આપડે?
તમે કંઈ દેવું.
હા.
તમે કંઈ તેવું.
હા, મારો વિચાર છે, કેમ કે કપડા એકદમ મસ્ત ક્વોલિટી ના છે. ને સારા પણ છે ને, ડિસ્કાઉન્ટ પણ મળશે એના ઉપર.
બરાબર.
હા, આપડે બે જોડી કપડાં લઈએ ને.
હમ.
હા, તો આપણને બે જોડી. નાઈન હન્ડ્રેડ નાઈન્ટી નાઈનમાં મળશે. બેગી પેન્ટ છે અને શર્ટ છે.
હા, ચાલ તો જાશું કરે.
હા.
એ દશામા નું તો ભવ્ય આગમન થી રેલી કાઢે ને.
હા, આજે આજે આગમાન બી થયેલું છે, જ આજે ધોબી તળાવ. ધોબીતળાવનું ધોબી તળાવ છે ને, આપડું.
હમ.
તેનું આ તેનું દશામા નનું આગમન આજે નીકળેલું છે.
બરાબર.
મે બી ત્યાંજ આવેલું છે આવેલ છે જોવા માટે.
બરાબર.
ડીસી ન બધું વાગતું છે હમડે.
હા.
હા. એટલે મેં બી એ જ કેતો હતો દશામાં નજીક આવવાની છે, તો આપડે કંઈક શોપિંગ બી કરી લઈએ ને.
ઓ.
કઈ સામાન ભી લે લીએ મારા વિ.
હા, ચાલ, નઈ તો કાલે પછી જાશું આપડે.
હા, તો બીજા કોઈને લેવાનું તો લઈ લેજે.
તારે કોઈ ફ્રેન્ડ આને રઈ તો લેવી.
હા, આવવાનો છે ને તારો કંઈ ફ્રેન્ડવાનો છે?
તો પૂસીજમ તો ખબર પડે.
તો પૂછી છે, કેમ કે કમળ. બે જોડી કપડાં મસ્ત મળતા છે, સારા સારા. તો લઈ લેવાય ને, ઓફર છે તો
હા, તેવું જ જાણે.
હા, કેમકે આવો ઓફર વારંવાર નહીં આવે એમ.
હ, આજે કોલેજમાં નથી આવેલા.
હા.
કોલેજમાં નથી આવેલા આજે.
હા આજે વરસાદ બહુ હતો. ને આજે જરાક બાર જાવાનું હતું કેઠે કામ હતું એટલે. કલેક્ટર ઓફિસમાં. હા, અને પેલું એનસીસી નું કંઈ રાખેલું હતું.
હા.
ના, માટે બહાર ગયો હતો, કેમ કે એ પેલું એનએસએસ આપડે એનસીસી ને એનએસએસ નું કઈ તા આયોજિત કરેલો કેમ્પ જેવો તેમાં ગેલો હતો.
હહ પેલું રાજચંદ્ર વારુ છે ત એનએસએસ વારુ.
હા તે તો તે અલગ ને પણ આજે કલેક્ટર ઓફિસમાં કઈ હતું પોગ્રામ જેવું.
હહ
હહ એટલે.
આજ આજે હ લેકચર ચાયલા વરસાદ આવતો તો તોભી.
હહ લેક્ચર તો બી લેવા આવલા સર લોકો.
હમ
એટલે કેટલા જન આવેલા કોલેજમાં આજે?
એલે તો બહુ તો પબ્લિક નહી હતું પણ થોડાક હતા.
કઈ નઈ તે તો એટલા પબ્લિક ભી ચાલે એટલું તો બધા આયવા તો વરસાદ આટલા વરસાદમાં આવે તે સારી વાત છે.
હમ
હા પછી બધા ઘરે કેમ છે મમ્મી પપ્પ
બધા મજામાં. તમારે?
હા બધા મજામાં જ છે ભાઈ લોકોને મમ્મી પપ્પા મેં તમને હું કીધું તમે ઘરે જાઈ. કીની વેકેશન પડે તો.
ઘરે તો જાયને શનિ રવિ માંને.
હહ કેમ કે મમ્મી પપ્પા વગર તો ગમે પણ નહી.
હમ ઘર જેવું થોડી ના હોસ્ટેલ મલે.
હા તો તમારું અહિયાંથી કેટલાક કિલોમીટર પડે?
અહીંથી પચાસેક જેવું ખરું.
હારુ કેવાય પચાસ પચાસેક કિલોમીટર? બોવ દૂર આતો કેવાય તો તો તમને બે કલાક લાગતું હે જાતા.
હમ
કંઈક સાઈડ તમારું ઘર એટલે કઈ સાઈડ છે?
ઉમભેટી.
હા?
ઉમભેટી.
એ કા આયવુ?
એ નાના પોંઢા તઈ.
હહ હહ નાના પોન્ડા એટલે નાના પોંડા કરતા બી આગાડી?
હા તઈ અઈ તઈ મોટા પોંડા સાઈટ ગોઈમાં ને એવું તે બાજુ.
એતો હજુ દૂર પડી ગયું મોટા પોંડા તો બહુ અંદર
હહ મોટા પોંડા પેલા અમારો આવે વચ
તા માર્કેટ તા માર્કેટ આવે તાકે? આપડે નાના પોંડા ગયા ને જરાક તા ખબર હે માર્કેટ જેવું આવતું છે મોટું.
હહ હહ નાના પોંડાને એ અમારે તો અઈથી
હહ
ઉમરરેરક તઈ રહી ગયું તહીથી ગોયમાંના મોટા પોંડાના વચ્ચે જેવું.
હહ તો મે અ આપડે તમે કાલે કોલેજ આવશો ને શોપિંગ. શોપિંગ કરીને એટલે આપડે સે ને એક હમણે એટલે ખાવા પીવાની દુકાન પન ખોલેલી છે. કેન્ટીન જેવી. હા એ જરાક ઈ સ્ટેડિયમ રોડ સાઇટ છે એટલે એમાં છે ને પીઝાને એવું બધું મળતું છે એ ઓફર સાથે. એટલે હા આ ઓફર છે કે તમે વન નાઇન્ટી નાઈનનું એક પિઝા જો ને તમને એના સાથે એક પીઝા ફ્રી મળશે. હ. આપડે અ આ. ત્રણસો કેટલા ત્રણસો પીસ ત્રણસો પચાસ રૂપિયાનું. આપડે એક આખો પીઝા મંગાવીએ તેના બે કોલ્ડ્રિંક ને ફ્રેન્ચ ફ્રાઈઝ કએ ને. તે પણ.
હા બરાબર.
હા.
ઓફર ચાલતી સેમ.
હા મસ્ત ઓફર છે. તો આપણે વન નાઇન્ટી નાઇન એક પીઝા મંગાવીએ તો એક પીઝા ફ્રીજ તો તમે બી ખાઈ લેશો મેં બી ખાઈ લેવા ના એમ. બે પી્ઝા મંગાવી ને મસ્ત ચાર મળશે.
હા.
હા પી્ઝા એમ કે બહ સરસ છે બહત લાઈન લાગેલી છે.
હ.
ખાવા માટે આપડે કાલે મળી ને તો આ પીઝા પણ ખાશું. શોપિંગ પણ કરી આવશુ.
તમારું ઘર કઈ બાજુ.
મારું ઘર તમને કવું ને તો મારું ઘર એટલે. કોલેજ થી પાંચ કિલોમીટર જેવું છે અહિયાં ખીમચો નું સ્કૂલ છે ને. બંદરડ સહયોગ સોસાયટી ઔરંગા નદી ખબર તમને. હા હજા ગણપતિ બધા દુબાવા આવે દશામાં.
હા આપડે કોલેજમાં ભી ગણપતિ ઉત્સવ રાખશે.
હા.
દર વર્ષ રાખતાશે એલ્લે.
હા. હમણાં મારું નવું ઘર બનતું જ છે.
હા.
કમ્પ્લીટ થાય એટલે તમને હું બોલાવા.
બરાબર આવશો ચોક્કસ.
બીજું કઈક જીવન માં કેવું ચાલે છે.
ચાલ્યા કરે.
હા પછી હોસ્ટેલમાં હમણા રાત શું કરતા છે અમણે.
કઈ નહી આરામ જ હ.
હ બધા દાખલા કરાવલા છે તમે સોલ્વ કરતાો એક ક્વેશ્ચન.
દાખલા તો હવે. સ સુતર નને આવવ કાલે સ સુતર જોઈલા થોડા.
કાલ કાલે કા કાલે. કાલે તો નથી લેક્ચર એનો ને કાલે તો સ્ટેટ નો લેક્ચર છે અનેને પાછું સેમ જ છે.
નઈ નહી ખાલી અકાઉન્ટમાં પેલા. સૂત્ર પેલા લખાયલ તે જોઈ લજ રા.
હા હા એવું.
હમ.
બરાબર. ને પછી આપડે આપણા કોલેજ માં બી દશામાં બેસાડશે ને.
આપડે કોલેજમાં તો નહી જેવું એવું રાખતા છે દશામાં વાળું તો.
હા, બેસાડ છે આપડી બી કેમ કોલેજ છે.
હા.
એસ કે પર સંસ્કાર કેન્દ્ર હોલ પાસે ત બેસાતા જ. ખબરને બી કેમ કોલેજ વાળા.
નથી ખબર એ તો ગણપતિ વાળું રાખે એ ખબર.
ને દશા માણ ઉપર રાખતા છે.
એ નથી ખબર આજે સુધી તો.
હા, બ કઈ નઈ આ તમને હું બતાવો ને લઈ જઈને.
હમ્મ.
હા. આપડે એમાં બી જઈશું એ ફંક્શનમાં પણ જઈશું.
હમ્મ આપડે તો અહિયાં કોલેજ ભી બહુ બધી છેલી.
હમને ખબર કોલેજ ના સામે એક ફાર્માસી કોલેજ બનતી છે ને હા, તેમાં બધા આવશે હવે ધીમે ધી
સશરુ થઈ ગઈલી છે.
હા. હો પછી તમે હોસ્ટેલમાં રહોતા તો તમને તો આ પૈસા આપવા પડે ગે.
નહી નહી ફ્રી ફ્રીમાંન
એટલે સારું ને તો હોસ્ટેલમાં રેવાને તો પૈસા ભી લેતા છે ને એ લોકો?
હા, એ ગવર્મેન્ટ છે એટલે.
હા. તમે ખબર આપડે ત્યાંથી નીકળી ને પછી જનતા આઈસક્રીમ વાળું છે?
હા, હા.
હા, મને તા ની આઈસ્ક્રીમ બહુ ગમે.
અમે હ કોઈ દાખી જયા ખાવા ત.
મેં તો તા ચોકલેટ શેક વધારે પી.
હમ્મ કાજુ શેક ને બદામ શેક ને કોઈદાથી પી આવીએ.
હા. કાલે એના સાથે સાથે હા, ફરવા સાથે સાથે કાજુ શેક ભી પી લેશું આપડે.
હમ્મ.
જ્યારેક આપણને પ્રોટીન મળે ને.
હમ્મ.
હા, શકિત આવે.
આજે તો વરસાદ પણ બહુ છે.
આજે તો બહુ વરસાદ હદ થી વધારે પડ્યો છે.
પાણી ને એવું બધે ભરાઈ ગયેલું હશે ને?
હા રે હા બધા છીપ્પાડ ના ગનનાળા ને એ બધું ભરાઈ ગયેલું છે. અવે કાલે, કાલે વરસાદ નહી પડે તો કોલેજ આવીયે. ને મળીએે. ને આપડું જે પ્લાનિંગ છે તે પણ પૂરો કરીએ.
હમ્મ.
હા, ચાલો તો મળીએે કાલે આપડે.
હમ્મ, ચાલો.